કેમ છો મિત્ર.
બસ મજા મિત્રો તમે કેમ છો.
મારે પણ મજા જ છે મજા જ છે તમે જમી લીધું
હા મિત્રો જમવાનું થઇ ગયું છે મારુ
હા આ હા મિત્ર તમે શું અભ્યાસ કરી રહ્યા છો હમણાં
હા મિત્ર હવે હું મારી કોલેજ ચાલી રહી છે.
હા હા અને બાકી ઘરવાળા કેવા સારા
હા ઘરવાળા તો મસ્ત છે અ હ પણ હું હોસ્ટેલમાં રહું છું અને લબ ઘરથી કોલેજ દુર છે તો હવે તે હિસાબે
આ હા હા. એ તો આપણને અભ્યાસ કરવા માટે બાર રહી તો એવું હોવું જ જોઈએ થોડું ત્યારે જ પણ આપણને ઘરની મહત્વતા પણ ખબર પડે છે.
હા
હા તો મિત્ર આજે હું તમને વાત કરવા જાઉં તો તમને હું એક ખુબ જ ઉપયોગી એવું પ્રદુષણ આપણા દેશમાં વધતા જતા પ્રદુષણ એમના વિશે થોડું જાણવા માંગુ છું. અને એ પ્રદુષણ ની વાત કરીએ તો એ ખૂબ જ એટલે ખુબ જ વઘતુ જતું આજે એક મહત્વનું પૂર્ણ સમસ્યા ઊભી થઈ ગઈ છે એના તો એ સમસ્યા વિશે આપણેે બહુ ડીપમાં ના વાત કરીએ. પણ એમના જે મહત્વના જે આપણને સુધારવા જેવા અને એમને કેવી રીતે ઓછું કરી શકાય આપણે ખુદ ની રીતે કેવી રીતે એને થોડું ઓછું કરી શકાય અને આપણે કોઈ ધ્યાન દોરવું જોઈએ એમના વિશે થું થોડું જણાવું જો ઓ પ્રદુષણ છે. તો એમનું બહુ ઘણા રીતે પ્રદુષણ થાય છે કે પ્રદુષણ એવું નથી એક જ પ્રદુષણ ના ઘણા એવા ભાગ છે. જેમ કે આપણે પ્રદુષણ જોયએ તો ભૂમિ નું પ્રદુષણ પછી હવાનું પ્રદુષણ પાણી નું પ્રદુષણ અને આજના જતા વધતા જતા સોળ સંભાળાના એવા અવાજનુ પ્રદુષણ પણ થાય છે તો આપણે પેલા જોઈએ તો હવાનું પ્રદુષણ તો હવાનું પ્રદુષણ મુખ્યત્વે ભાગ ભજવીએ તો એ આપણા દેશમાં જે ઇન્ડસ્ટ જે લરિયા થઈ ગયા છે ઔદ્યોગિક વિભાગ એમના દ્વારા આપણા દેશમાં પ્રદુષણ નો વધારો થાય છે હવે એ દેશ આમા જોઈએ તો દેશમાં સરકારની પણ અસ્થિતિ હોવાથી આજે તમે જાણી રહ્યા છો કેવું સરકારની અસ્થિતિ છે. તો એ રીતે સરકાર પણ પૈસાઓ લઈને લાંચ લઈને મોટા ઇન્ડસ્ટ્રીયલ એરિયા તરફથી એમને ખુબ જ કર વસુલવાનો હોય એટલે એમને પરમિશનો આપી દેવામાં આવે છે સંમતિ એ સંમતિઓના લીધે એ પ્રદુષણ ખુબ જ વધારો થઈ ગયો છે કેમ કે જેમ વધારા પતા આપણા ઔદ્યોગિક એરિયા વધારો થાય છે. તે હિસાબે પ્રદુષણનો પણ વધારો થાય છે હવે એ પ્રદુષણ શુ ઘટાડવા માટે સરકાર ના આપડે એક નિયમ નક્કી કરવો જોઈએ. કે આટલું જ પ્રદુષણ કરવું હોય તો બાકી તો સીઝ કરવી જોઈએ એ બધા ઔદ્યોગિક આને બંધ કરવો જોઈ હવે આ વાતને કરીએ તો આપડે હવાનું પ્રદુષણ એ થયું. અને બીજું પ્રદુષણ આપણું પાણી નું પ્રદુષણ એ મુખ્યત્ આપણા દેશમાં પણ ખુબ જ થાય છે. બીજા નંબર પર પાણીનુ પ્રદુષણની વાત કરીએ તો એ પણ ઔદ્યોગિક એરિયા તરફથી તથા આપણા સામાજિક જીવનમાં જીવતા લોકો જેમ કે સિંહ. આપણા સિટી વાળા લોકો અને થોડું ઘણું ગામડા માંથી પણ થાય છે પણ જે આપણા સિટીમાં લોકો રહે છે એ લોકો બધો કચરો એ બધો પાણીમાં નાખે દીઓમાં નાખે છે, પણ એ બધો કચરો જે જયારે એક જગ્યા ભેગો થઈ જાય ત્યારે એમાંથી જે પ્રદુષણ થાય એ પાણીને ખરાબ બનાવે છે. અને ઔદ્યોગિક કેરય તરફથી જે તેમનું બનતુ હોય. એ એમનો એકક્સ્ટ્રા કચરો હોય, એ બધો એ પાણીમાં છોડવામા આવે છે. જેથી પાણી પાણીમાં વહી જાય ને એમ એ લોકોને એમ હોય કે એ બધો નીકળી જશે. પણ એ એવો કચરો હોય, કે જે પાણીને પ્રદુષિત બનાય છે, પાણીને પ્રદુષિત બનતા એ સામાજિક જીવનને ખૂબ જ કેમ કે પાણી વગર જીવન શક્ય જ નથી પૃથ્વી પર પાણી એ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તેથી પાણી એ આપણા જીવનનો ખુબ મહત્વપૂર્ણ ભાગ હોવા એમને પ્રદુષણ કરવાથી આપણું જીવન ખુબ જ અઘરું બની જાય છે. તેથી પાણી જોઈએ તો પાણીને એ બનાવવાથી પાણીમાં રહેતા જીવ જંતુઓ તથા માછલીઓ તથા પાણીમાં જે કઈ બી જીવંત રહે છે, એમને ખુબ જ અઘરું પડી જાય છે. અને બહારના જીવતા પ્રણીઓ જયારે પાણી પીવા જઈએ. તો એ નદીઓનું પાણું ખુબજ ઉપયોગ બને ત્યારે એ પાણી ખુબ જ છે, જેમ કે દરિયામાં પણ ખૂબ જ પ્રદુષણ થાય છે. જેમ કે જે વહાનો હોય એમનો જે કચરો હોય તથા એ મળ મળાદ અને વહાણનું જે કોઈ વાર થાઈ જાય છે, અકસ્માત તો તેમાં પણ બધું એ જાય છે અને જે આકાશમાં જે આપણેે વૈજ્ઞાનિકો જે કરે છે, એમાં પણ ખુબ જ જે કઈ સમસ્યા ઉભી થાય ત્યારે એમને એ દરિયાઓમા પાડવામાં આવે છે તેથી એ પણ પાણીનું પ્રદુષણ કહી શકાય છતાં આપણે બીજા બધા પ્રદુષણની વાત કરીએ. તો સોર સમાળ જેમ કે ગાડીઓનો અવાજ એના લીધે આપણા દેશમાં ખુબ જ અવાજ થઈ ગયો છે, તેથી આપણા દેશ એ પ્રદુષણમાં ખુબજ જ આગળ છે તથા એ ઔદ્યોગિક એરિયાઓના લીધે પણ ખુબ જ આગળ છે. એ બધાનો અવાજ એટલો વધુ પડતો હોય. કે એમનું ખુબ જ તેથી સરકારે એના પણ ભાર થોડા નિયમો લાગવા જોઈએ. તેથી આ પ્રદુષણ એ ખુબ જ વિસ્તૃત થઈ ગયું છે. આજ એટલે આપણે પ્રદુષણને એ રીતે સમજવું જોઈએ. આજે કે પ્રદૂષણ આપણે જો સમજશું તો એમને ઓછું થશે. તો હું ચલો તમને આટલું જણાવ્યો હવે, હું તમાર મંતવ્ય ભી જાણવા માંગુ છુ, તો તમે બી થોડું જણાવો કે પ્રદૂષણને તમે કઈ રીતે જાણો છો અને કઈ રીતે તેમને ઓછું કરવાનો તમે પ્રયત્નો બી કરો છો.
હા, મિત્ર ચોક્કસપણે તમે ખુબ જ સારી રીતે પ્રદુષણના ટોપિક જે ભાગ છે, એ હિસાબે તમે સમજાવી લેવા એવા ટોપિકને આવરી લીધો હતો. અ વધારે તો હુ, ત થોડુંક ઘણું એ એના વિશે જણાવું છુ. કે હું એના વિશે જોડી તો મિત્ર, એમ પ્રદુષણ એ ખુબજ એવી ગંભીર સમસ્યા છે. આપણા માટેને! આખા દેશ માટે, આખા વિશ્વ માટે પણ ખાસ કરીને ભારત દેશની વાત કરીએ આપણે તો ઘણા બધા એવા પ્રદુષણ થતા હોય છે જે રીતે તમે વાત કરી કે વાયુ વાયુમાં પ્રદુષણ છે. પાણીમાં પ્રદુષણ છે, અને જમીન સાથે-સાથે અવાજમાં પણ આવી ઘણા બધ પ્રદુષણ થઈ રહ્યા છે. જે રીતે ભારત દેશની વસ્તી વધી રહી છે અને પોતપો પોતાના જે પર્સનલ એવા અહ વાહનો લોકો બુક કરી દિધા છે અને ફરાવતા થયા છે તો વાહન પરિવહનમાં પણ ઘણી એવી અહ ટ્રાફિકની સમસ્યા સમજાઈ સર્જાય છે જે પણ ઘણા એવા અહ શહેરી વિસ્તારોમાં ટ્રાફિક ની સમસ્યા ખુબ જ ઘણી એવી જોવા મળે છે. હાસ્ય એવો અવાજ હા ઉત્પન્ન થતો હોય છે જેના કારણે અહ અવાજ નું પણ પ્રદુષણ આવે ઘણું બધું એવું થઈ રહ્યું છે. ને સાથે સાથે જમીન નું પ્રદુષણ પણ ઘણું બધું એવું વધી રહ્યું છે. હા જે રીતે આપણે બધું હા પેકિંગ વાળી વસ્તુ યુઝ કરી રહ્યા છે. પ્લાસ્ટિકને યુઝ કરી રહ્યા છે અને અહ ગમે ત્યાં કચરો ફેંકીએ છે પ્લાસ્ટિક ના રેપરો અને અહ કોથળીઓ અને પ્લાસ્ટિકની એવી બનાવટી વસ્તુ જે આપણે અહ તમે ત્યાં ફેંકી દેતા હોય છે જેના કારણે પણ જમીન નો પ્રદુષણ થઈ રહ્યું છે અનેન આપણે ખબર જ છે કે હા પ્લાસ્ટિક કે એવો પદાર્થ છે જે અહ લાંબા સમય સુધી ઓગળતો નથી એને લાખો વર્ષો સુધી પણ લાગી જાય. લાગી શકે છે તો પ્લાસ્ટિક એ ખૂબ જ અહ પ્રદુષણ કરે છે આપણા જમીનને અને આપણા અહ તો આપણે અહ ખુબ જ એવી સાવધૂ રાખવી જોઈએ આપણે કચરો હંમેશા કચરા પેડીમાં જ ફે કવું જોઈએ કારણ કે હવે તો ગવર્મેન્ટ પણ આપણને અહ પૂરી એ તો ફેસિલિટી આપે છે કે મોટા અહ જે સોશિયલ એરિયા છે ત્યાં ડસ્ટબીન મૂકી હોય છે અને સાથે સાથે ગવર્મેન્ટ ખુબ જ સારી એવી અહ યોજના અહ યોજના કે અહ એવા ડસ્ટબિન પણ મૂક્યા છે જેમાં આપણે શી કો કચરો અલગ નાખ્યો અને અહ જે ભી નો કચરો હોય અલગ નાખો તો એના માટે પણ સારી એવી સગવડો આપી છે તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને હમ્મ, વાત કરીએ વાયુ પ્રદુષણ ની તો ઘણી વધ એવી ઇન્ડસ્ટ્રીઓ આજે ચાલી રહી છે ભારત દેશનું અને ખુબ જ એવું અહ પ્રદુષણ એમાંથી પણ ઉત્પન્ન થઈ રહ્યું છે એમમાં જે ધુમાડો છે આપણને ખુબ જ રીતે હાનિકારક છે. અને અહ ખુબ જ એવું નુક સાન કરી રહહી છે આપણા સ્વાસ્થ્ય માટે પણ મિત્રો હું એટલું જ કેહેવા માંગીશ વાયુ પ્રદુષણમાં કે જો આપણે એવી વસ્તુ ઓનું પણ ઉત્સર્જન ના કરી હતી જે આપણે અહ જેના આપણે ઉપયોગ કરી તો શક એ પણ એનો ઉપયોગ ખુબ જ એવો ન્યૂનતમ હોય જે ઓછે અહ જેનો ઓછો ઉપયોગ થતી હોય એવી વસ્તુ પણ આપણે ફેક્ટરી માંથી ઉત્પન્ન કરીએ છી અને ધુમાડો ઉત્પન્ન કરીએ છીએ તો પછી એ આપણા સ્વાસ્થ્ય માટે સારું ના કેહવાય. તો એ રીતે અહ અને સાથે સાથે જે ફેક્ટરીમાં અહ કેમિકલ્સ ને એવા બને છે જેના કારણે અને એક ગંદા કેમિકલ્સ એ લોકો જે અહ જાહેર સ્ત્રોતો જેવા કે જ અહ જળા તે જેવા કે આપણે નદીઓ તળાવોમાં છોડતા હોય છે જેના કારણે અહ આપણે પાણી નું પણ પ્રદુષણ જોઈ રહ્યા છી ઘણા બધા એવા કેમિકલ્સ છે પાણીમાં છોડવાથી નદીઓમાં છોડવાથી જળ અહ જળ જળચત પ્રાણીઓને પણ ઘણું એવું નુકસાન થઈ રહ્યું છે. તો મિત્ર હ એમાં પણ ગવર્મેન્ટ સાથ આપવો જોઈએ અને ગવર્મેન્ટ ઘણા બધા એવી સ યોજનાઓ પણ બહાર પાડવી જોઈ સાથે સાથે લોકો એ પણ જાગૃતતા લાવવી જોઈએ કે આપણે અ એના વિશે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ તો મિત્ર મારા બસે આટલો જ બંધાવએ છે
હા મિત્રો તમે પણ ખુબ જ સારી રીતે જણાવ્યું અને આપડે આ પ્રદુષણ છે તો એમના આપણે જેમ જલ્દી થકે એમ આપડણે એને ઘટાડવું જોઈએ અને આપણાથી બી જેટલા પ્રયત્ન બને આપણે જાતે કરવા જોઈએ થી આપણને જોઈને કોઈ બીજા નાના બાળકો પણ શીખે અને મોટાઓ પણ શીખે તેથી આ વાતને આપણે અહિયાંટ લાવીએ અને ખુબ જ સારી રીતે તમે પણ સમજાવો ને હમે પણ માર મંતવ જણાવ્યું તો તેથી આપડે આ વાતના અમે અંયા અંત કરીએ લંબાવીએ ના
ઓકે ઓકે